હલો.
હા કેમ છો મજામાં?
બધું મજામાં.
હા તો આજે મને એવું લાગે છે કે આજે ઓનલાઈન શોપિંગ વિશે આપે વાત કરવી જોઈએ. તમારે શું માનવું છે?
હા હા.
તમને ખબર જ હશે કે આજે આધુનિક યુગમાં આજે ઓનલાઈન શોપિંગ કરવી એ ખુબ જ કેહેવાય ને કે આકર્ષિત બની ગયું છે. આજની જનરેશનમાં બધા કેવાયને કે ઓનલાઈન શોપિંગ ઘણા બધા ફેન થઈ ગયા છે. કારણ કે ઓનલાઈન શોપિંગ દ્વારા શું એ કોઈ પણ વસ્તુ જીવત હોય આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ. જેથી કેવાય ને કે આજે ઘણી બધી એપ્લિકેશનો જેવી કે ફ્લિપકાર્ટ, એમેઝોન, મિંત્રા જેણી બધ એપ્લિકેશ આવી ગઈ છે જેમાં ઘણું બધું વસ્તુ મળે છે. જેમ કે કપડા થી લઈને જે વસ્તુ જોઈ હોય એવું વસ્તુ મળી જાય છે. તો ઓનલાઈન શોપિંગ એ આપણા માટે ખુબ જ ફાયદાકારક છે કારણ કે પેલી વાત તો કે આપડા આ સમય ન બચત કરે છે. કેમકે આજે આપડી તમે જાણો જ છો કે આજે આપડી લાઈફ એટલી બીઝી થઈ ગઈ છે. કે આપડે કોઈ પણ કેવાય ને કે શોપિંગ કરવાનો ટાઈમ મળતો નથી કે બહાર નીકળવાનો ટાઈમ નથી. મળ એટલે આ બધારે ટાઈમ અગવડ પડે છે તો પછી આપણે શોપિંગ કરવા પણ જઈ શકતા નથી. જેથી ઓનલાઈન શોપિંગ દ્વારા શું આપે કઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ જોઈતું હોય તો આપણે તેને ઘર બેઠા મંગાવી શકીએ છીએ અને કેવાય ને કે તેમાં ઘણા બધા ઓપ્શન આવે છે ઓનલાઈન ડિલિવરી કે પછી કેશ ઓન ડિલિવરી કે ઓનલાઈન પેમેન્ટ બ ઓપ્શન આવે છે તો એમાં છે એવું કે જો તમે ઓનલાઈન જો ડિલિવરી ઓનલાઈન જો પૈસા કરી દીધા હોય પેલા તો તમારા લોકેશન પર આવી ને તો તરત આપી જાય કોઈ મગજમારી વગર આપી જાય પરંતુ તમે કેશ ઓન ડિલિવરી જો કરી હોય તો તમારા પાહે તે આવશે તમને ફોન કરશે પછી તમારે જવું પડશે લેવા અને પૈસા ચુકવવા પડશેને એવું થાય. તો મારે તોજ માનવું છે કે ઓનલાઈન પેમેન્ટ કરે તો વધારે સારું અને માર તો ઓનલાઈન શોપિંગનો અનુભવ ખુબ જ સારો છે તો તમારો ઓનલાઈન શોપિંગનો અનુભવ કેવો છે.
હા તમારી વાત સાચ અમે ઓનલાઈન શોપિંગ કરવામાં ખુબ જ માનીએ છીએ. અને ઓનલાઈન શોપિંગ એ અમારે ત્યાં ખુબ જ જરૂરી બની ગઈ છે એવું મને લાગે છે ઓનલાઈન ના કારણે ઘણા બધા ફાયદાઓ થાય છે કે હું ઓનલાઈન ઘણા બધા પરચેસ કર્યા છે કે તેના લીધે ખુબ જ સારું થાય છે કે હમ મેં એક પેટીએમને પેટીએમમાં પેલું મંગાયેલું હતું કે પેટીએમ તેમાં કર હત પેટીએમમાં ઘણા બધા રિવોર્ડસ હતા કે તેમાં પચાસ હજાર ની વસ્તુ તો ત્રીસ હજારમાં નહ મળે અને એ ખુબ જ સારી વાત છે કે એ એ એ એવું બધું થાય છે અને જેના કારણે રિવોર્ડ ઘણા મળે છે અને તે ખુબ જ જરૂરી છે જો રિવોર્ડ ના કારણે ઘણા બધા ફાયદા થાય છે જો રિવોર્ડ આપણને મળશે તો આપણને ખુબ જ સારું લાગશે અને રિવોર્ડ ના કારણે ઘણા બધા ફાયદા જેમ કે એમેઝોન પે થી આપણેે પે કરીએ તો આપણને ઘણા બધા રીિવોર્ડસ મળે અને ઓનલાઈન શોપિંગમાં ઘણા બધી ખુબ જ સારી એવું પેલું થાય છે અને જેના લીધે ખુબ ફાયદો પણ થાય છે જો આપણે ઓનલાઈન શોપિંગ કરશું તો આપણને ઘણો બધો એવો ફાયદો મળશે જો તો ઓનલાઈન શોપિંગ કરવી એ ખૂબ જ જરૂરી બની ગઈ છે આજના આજુની યુગમાં કેમકે અમને ટાઈમ જ નથી મળતો કે હું બહાર જઈ અને ત્યાં પેલું કરી અને જેના લીધે ખૂબ જ જરૂરી છે કે આપણે અ એ ટાઈમ નો બચત મળે એ અને ઓનલાઈન શોપિંગ એ ખુબ જ જરૂરી છે અને આજનાયુગ માં ઓનલાઈન શોપિંગ એટલે આ વરદાન રૂપ જ છે એમ તો મને તો લાગે છે અને એમેઝોન એ દુનિયાની બધાથી સ્નેક્સ ડલરસ છે અને ઓનલાઈન શોપિંગ એને ક્યું છે અને જેના લીધે ખુબ ફાયદો પણ થાય છે ઓનલાઈન શોપિંગમાં ઘણા બધા
હા બિલકુલ સાચી વાત છે તમારી અને આજે કેવા જાય ને કે ફ્લિપકાર્ટ એમેઝોન મંદ્રા જેમાં કું કે ઘણું ખડું ડિસ્કાઉન્ટ પણ હોય છે તો આપડે સરળ નથી કો પણ વસ્તુ ડિસ્કાઉન્ટ પણ મગાવી શકીએ છીએ, તેનો એ ફાયદો લાગે છે? નહીં, આજ મને તમને ખબર જ હશે. તો અગણી વતુ મેવા જઈએારો અમે જ અનુભવ કર્યો હશે કે આપડે કોઈ કપડાની દુકાન પર જઈએ તો આપડે ઘણ બધા કપડાડ પરંતુ કડામાં આપણને અમુક કપડા ગમે અમુક કપડાં નહીં ગમે તો એવી સિચ્યુએશનમાં જોવુંગ આ દુકાનદાર આપણને જબરજસ્તી કપડા લેવા મજબૂર કર તો ગમતું હોય, તો પણ લેવું પડે. અું ઘરે સચુ ઓનલાઈન શોપિંગ. કેમકે તમે જેટલું જોવ. જેું લને અને આજે જો તમે ઓનલાઈન જો. ની વાત કરું તો, ભી મળી જ છે. જો કોઈ ટી-શર્ટ કે શર્ટ, હમ કોઈ વસ્તુ લેવા તો તમને નહીં કને, તો પાંચસો-છસો માં તો. મતલબ, તમે સારી ક્વલિટી મંગાવો એ પદરસો. હુ પણ આવે, પરંતુ રા, એમેઝોનમાં કેવું કે અમુક વસ્તુ સસ્તા ભાવે સારી વસ્તુ મળી રહે. એનાથી ગ્રાહકોને ઘણી બધી ફાયદો થાય છે. તે ગ્રાહકો ફાયદો લે પણ છે, તો મને તેવું લાગે છે કે એ ઘણો ફાયદો છે ને. એમાં બે પેમેન્ટ ના ઓપ્શન આવે છે, એક કીધું કે ઓન ડિલવરી, ઓનલાઈન પેમેન્ટ. તો મને જણાવશો કે તમે કયું પેમેન્ટ યુઝ કરો છો? જો તમે કેશ ડિલિવરી કરો છો કે પછી ઓનલાઈન પેમેન્ટ કરી દેઉં છો?
હું તો મોટા ભાગે કેશ ઓન ડિલવરી માંગુ છું, કે મને ઓનલાઈન ખુબ જ ભીક લાગે છે કે. એટલે કે ઓનલાઈન પેમેન્ટ હું વાપરી. આજે જ હું આઈફોન નું કેબલ મંગાવ્યો હતો. અને તે મારા ફ્રેન્ડને હાર મંગાવ્યો, અને તે ચૌદસો રૂપિયા નું હતો. પણ તે મે કીધું કે કેશ ઓન ડિલિવરી. લેલી છે, અને જેના કારણે મને તો ખુબ જ સારો લાગે કે ઓનલાઈન શોપિંગમાં એ કાંઈથી કે તે બહ બાર ન હતો તે. કદાચ ચાઈનાથી કે હોંગકોંગ નો હતો. હોંગકોંગ ના વાયર હતા, અને તે તે આપણા અહીયા આસાની થી મળી જાય છે, અને ઓનલાઈન શોપિંગ ના કારણે એ કદાચ એ વાયર એવો મહિલો એ મને ખુબ જ સારું લાગ્યું, અને જેના કારણે હું પણ એજ વિચારું કે ઓનલાઈન શોપિંગ એ ખુબ જ જરૂરી છે, અને આજના યુગમાં ઓનલાઈન એ આપણને ખુબ જ કામ આવે છે.
હા, બિલકુલ સાચી વાત છે, બો. ફનન રટન ર છે એ આપણા ગ્રાહક ને. સારું, એવી બાબત છે, કારણ કે જો લોકો રિટર્ન પોલિસી એપ છે સારી. એ સારી બાબત થઈ, પણ એક બાજુ ખરાબ બાબત પણ થઈ શકે. પંદર દિવસ પછી થયું કે, મને આ વસ્તુ નહીં ગમે. તો આપણેે એ વસ્તુ આપણે તરત ચેન્જ કરી શકતા નથી. પરંતુ તમે ઓફલાઈન હો એટલે આ વસ્તુ ગમત નથી કે આપણે દુકાન વાળ તરત પાછું આપી શકીએ છીએ પરંતુ ઘણા દોગાના રોલ નહી પણ લેતાણા દ પણ લેતા હોય લઈ નઈ તો એ આપણા માટે સારું છે જો નહી લેવી તો આપણા માટે ઓફલાઈન ખરીદી કરવું એ ખરાબ છે અને તમને ખબર જ હ તો આજે ઓનલાઈનમાં ઘણા બધા ફ્રોડ પણ ચાલી રહ્યા છે. જેમ કે, તમને ખબર હોય તો આજે ઘણી બધી એવી લિંક શેર કરી રહી છે, જે ફ્લિપ કાર્ડ છે. અરે, ફ્લિપકાર્ટ સોરી, ફ્લિપકાર્ટ, મિંત્રા, એમેઝોન મિશોની વગેરે. લિંક શેર થઈ રહી છે, જેમ કે ફ્લિપકાટ, અરે એમેઝોન પર, અરે સોરી. ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી લિંકો છે. થઈ રહી છે જેમાં શું કે એ લિંક પર તમે ક્લિક કરો એટલે ડાયરેક્ટ તમને એવું બતાવવામાં આવશે કે ત ત્રામાં જઈ રહ્યા છે મશોમાં જ રહ્યા છે અને એટલે ઓનલાન શોપિંગ એપ્લિકેશનંદર એન્ટર કરી ગયા પણ એવું હોતું ને કારણ કે એમાં ત્રણ ત્રણ ચાર ચાર હજારની વસ્તુ માત્ર ને માત્ર બસો ત્રણસો રૂપિયામાં જ બતાવી દે છે એટલે શું ગ્રાહકો તેનાથી આકર્ષાય છે અને તેમાં એક જ વસ્તુ હોય છે કે માત્ર ઓનલાઈન તમે પેમેન્ટ કરો તો જ તમને તે વસ્તુ મળશે એવું ઓફરમાં હોય છે તો ઘણા બધા વસ્તુ લોકો લાલચમાં આવી જાય છે. એ લોકોને એવું થાય છે કે- ત્રણ ચાર હજારની વસ્તુ જો આપણ બોસો રૂપિયા ત્રસો રૂપિયા મળતી હોય તો ઓનલાઈન પેમેન્ટ કરી દેવું સારું એમ. એટલે ઓનલાઈન પેમેન્ટ કરી દે છે. પછી અંતે જોઈ છે તો કોઈ વસ્તુ મળતું જ નથી તો- આજે એવી ઘણી ખરી લિંકો શેર થઈ રહી છે જે- ડાયરેક્ટ આપણને તેની એપ્લિકેશન ના પેજ પર લઈ જાય છે પણ તે એ બધું એક ફ્રોડ ચાલી - તો તમારું શું માનવું છે એના પર?
ના તમારી વાત સાચી કે ઓનલાઈન વિમેની ખુબ જ જરૂરી છે. ઓનલાઈનને કારણે ઘણા બધા ફાયદા થાય છે અને- ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણને ખુબ એવ ફાયદા થાય છે જેમ- કે હું ફ્લિપકાર્ટ પરથી એક વાર પેલો મંગાવ્યો હતો કે- ટૂથપેસ્ટ મંગાવ્યું હતો ટૂથપેસ્ટ ના હાથને બ્રશ પણ ફ્રી માં આવ્યો. અને મને ત ખુબ જ ફાયદો થઈ ગયો અને હું નાનીમાં- રિવોડ થી મેઓ હું ખુશ થઇ જાઉં છું અને જેના લીધે- ખુશિયા ન પ્રમાણ ખુબ જ વધી જા સે એટલે હું- હું રિવોર્ડ થી ખુશતાઉં છું એવું મને લાગે છે- અને તે ખુબ જ સારી વાત છે જો આપણે રીવોથી ખુશ થઈશું- તો આપણને ઘણી બધી ફાયદાશે છે- પેમ ના પેટીએમ પેલા એટલું બધું ફેમસ ન હતું પણ પેટીએમ ના માલિકે- રીવોટ જ બહ ઘણા આપ્યા હતા ચાલો આપણે એજ રીતના આગળ પણ વાત કરીએ.
હા ચલો.